આવે છે, મારું
હા હા આવે
કેમ છો મજામાં?
હા મજામાં તમે કેમ છો?
બસ મજામાં હજુ હાલે જ ઉઠ્યા કે શું?
હા બસ ઉઠ્યા હમણા
સારું સારું ન નયને મે વિચાર્યું કે એ તમારી જોડે ગુજરાતની લોક સંસ્કૃતિ વિચે થોડી ચર્ચા કરી લઉ આજે
હા હા.
આપણે આમ કોઈ પણ રાજ્યની સાચી ઓળખ તેની ભાષા વેશભૂષા લોક કલા તહેવારો પરંપરાઓ અને જીવનશૈલીમાં રહેલી હોય છે. ગુજરાત માત્ર વિકાસ માટ તે જ નહીં પરંતુ તેની સમૃદ્ધ લોકસંસ્કૃતિ માટે પણ સમગ્ર વિશ્વમાં જાણી છે. ને ગુજરાતની લોક સંંસ્કૃતિ વિવિધતા એકતા સાદગી સંસ યાર અને સર્જનાત્મક નો સુંદર સંગમ છે.
અતો તમે ખુબ જ સાચી વાત કીધી છે અને લોક સંંસ્કૃતિ તે લોકોના જીવન સાથે જોડાયેલી અ છે.
હા અ ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે એક સમૃદ્ધ રાજ્ય છે. અને અહીંની સંસ્કૃતિ હજારો વર્ષો જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો લોથલ અને ધોળાવીરા જેવા થોડો એ મળી આવ્યા છે. જે દર્શાવે છે, કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ પ્રાચીન છે.
સાચી વાત છે, અને ગુજરાતનાં તમે કીધું આમ લોકનૃત્ય લોકનૃત્ય લોકસંગીત અને એ લો વસ્ત્રો ભ ભૂ ગુજરાતી ભોજન એ પણ તહેવારો હસ્તકળા એ પણ બધું ઘણું વિસ્તરાયેલું છે.
હા એ તો સાચી વાત છે. અને ગુજરાતની સૌથી મોટી ઓળખ તેની ગુજરાતી ભાષા છે. ગુજરાતી ભાષા મધુર સરળ અને અભિવ્યક્તિથી ભરપૂર છે મહાન મહાત્મા ગાંધી નર્મદ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી અને કવિ દયારામ જેવા મહાન સાહિત્યકારો એ ગુજરાતી ભાષા તને સમૃદ્ બનાવી દીધી છે.
સાચી વાત છે એ તો તમારી
હા અને ગુજરાતના તહેવારો રાજ્યની લોક સંંસ્કૃતિની જીવન પ્રતિબબિ પ્રતિબિંબ છે. નવરાત્રી વિશ્વભરમાં ગુજરાતની ઓળખ છે, નવ દિવસ સુધી રમતા ગરબા અને દાંડિયા માત્ર નૃત્ય નથી પરંતુ ભક્તિ આનંદ અને એકતાનું પ્રતીક છે. આ ઉપરાંત આપણે ઉત્તરાયણ લઈ લો જ, જન્માષ્ટમી લઈ લો દિવાળી છે હોળી છે યથરાત્રા છે. અને ભાદવી પૂનમ જેવા તહેવારો પણ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
સાચી વાત છે તો હવે નવરાત્રિ અને ગણેશ ચતુર્થી જી દિવાળી હવે બધા તહેવારો પણ ચાલુ થઈ જશે અને ખરેખર તો મોટા ભાગના લોકો જે છે. એ લોકોને એ જ યાદ આવે કે હવા બધા તહેવારો ચાલુ થશે પરંતુ ગુજરાતની ઓળખ માત્ર વિવિધ તહેવારો થી નથી સીમિત નથી પરંતુ એ ગુજરાતની લોકસંસ્કૃત થી એઘણી બધી વિશાળ અને રંગબિરંગી છે, અને લોકસંસ્કૃતિ એટલે કે આપણા સરળ ભાષામાં કહિસે કે કે લોકોની જીવનશૈલી રહેણી કહેણી ખાણી પીણી પહેરવેશ તહેવારો ગીતો નૃત્યો અને પરંપરા બધું મળીને એક લોકસ લોક સંંસ્કૃતિ બને છે,
એ તો મને સાચી વાત કધી અને ગુજરાતની લોક કલાઓ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભરતકામ કળા બાંધણી પટોળા અજરક પ્રિડ માટી કામ લાકડાનું કોતરકામ અને હસ્તકલાની વસ્તુઓ ગુજરાતની સર્જનાત્મકતાનો ઉત્તમ પરિચય આપે છે. આ કળાઓ માત્ર રોજગાર જ નહીં પરંતુ આપણા વારસાની ઓળખ પણ આપતું હોય છે,
છે છૅતો અને હવે આપણે આપણા દાદા દાદીને કહેતાં સાંભળતા હોય છે, કે હવે આજે નવી પેઢી છે. એ જે જૂની સંસ્કૃતિ છે, એને સાચવી નથી શકતી તો આપણે એક ચર્ચાનો વિષય છે, કે આ નવી જે પેઢી છે, એ સંસ્કૃતિને કેવી રીતે સાચવી શકે. કારણ કે નવી પેઢી ગુજરાતી ભાષા બોલે છે. તહેવારોમાં ભાગ લે છે, લોકસંગીત સાંભળે લોકકલા શીખે અને પોતાના બાળકોને પણ આ વારસો આપે તો સંસ્કૃતિ આપણેણે જીવંત રહી શકી.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી એ આજની આધુનિક પેઢી જે વધારે ફોન અને સોશિયલ મીડિયામાં રચી પચી રહે છે, એ પણ હવે થોડી આમ આપણી સંસ્કૃતિને ભૂલતી થઈ રહી છે, પણ જો વધારે ધ્યાન રાખે તો એ આગળ આમ સંભાળી શકે છે, સંસ્કૃતિને એમ
હામ્મ
હા અને ગુજરાત ત ન લોકસંગીત અને લોકનૃત્ય પણ ખૂબ સમૃદ્ધ છે ગરબા દાંડિયારાસા ટીપ્પણી હુડો અને ભવાઈ જેવી લોક કલાઓ આજે પણ ઘણા લોકો લોકોમાં લોકપ્રિય છે. ઝવેરચંદ મેઘાણીના લોકગીતો અને ચારણી સાહિ સાહિત્ય ગુજરાતની લોકભાવનાને જીવંત રાખે છે.
હ અને ગરબા ગરબા જ નહીં ગુજરાતના ફક્ત પરંતુ તમે કીધું એમ કચ્છ અને તેની કાચની કળા પછી ભરત કામ માટે જાણીતું છે. સૌરાષ્ટ્રમાં લોકગીતો અને ડાયરાની પરંપરા ખૂબ સમૃદ્ધ છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ છે. અને એટલે આખું ગુજરાતી એક રંગનું નથી પરંતુ આખું પરંતુ અનેક રંગોનું સુંદર મેઘ ધનુષ્ય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કરી. અને ગુજરાતની વેશભૂષા પણ ખૂબ આકર્ષક છે પુરુષો કેડીયુ અને ચોરણો પહેરે છે. જ્યારે મહિલાઓ ચણિયા ચોડી પહેરે ઓઢણી અને પરમ પરાગત ઘરેણા પહેરતી હોય છે. વિવિધ વિસ્તારોમાં વભૂ વેશભૂષ માં વૈવિધ્ય આપણને જોવા મળતું હોય છે. કારણ કે બધાની પહેરવી પહેરણી અલગ અલગ જોવા મળતી હોય છે અને ઘણી વિવિધતા હોય છે તેમાં
સાચી વાત છે અને પરંતુ એ તો પહેલાંના જમાનામાં આપણા જે મમ્મી પપ્પા દાદા દાદી હતા બધા વિસ્તારોમાં લોકો પોતાનો પહેરવેશ પહેરતા હોય છે. પરંતુ હવે આપણે વાત કરીએ એમ હવેની જે નવી પેઢી છે એ પોતાનું પહેરવેશ અને પોતાની સંસ્કૃતિ ભૂલતી જાય છે તો ખૂબ જ ઓછો હવે જેના પહેરણ પહે પહેરતા હોય છે લોકો હવે મોટે ભાગે બધા જ લોકો આધુનિક જમાનામાં સ્ત્રીઓ પણ પેન્ટ ટી શર્ટ અને ડ્રેસ પહેરતા હોય છે. અને પુરુષો પણ મોટે ભાગે શર્ટ અને પેન્ટમાં જોવા મળતા હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી કે આધુનિક યુગમાં પશ્ચિમી જે કપડાં છે વેસ્ટર્ન ડ્રેસીસ એનો ઉપયોગ ઘણો જ વધી ગયો છે.
સાચી વાત.
હા અને એની સાથે સાથે ખાવામાં પણ એ લોકો વધારે એની તરફ આવી આગળ વધી રહ્યા છે આપણે ગુજરાતના ભોજનની પણ આમ આગવી ઓળખ છે ઢોકળા ખાંડવી થેપલા હાંડવો ફાફડા જલેબી ઊંધિયું દાળ ઢોકળી અને ખાખરા જેવા અનેક સ્વાદિષ્ટ વાનગીઓ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. ને ગુજરાતી ભોજનમાં સ્વાદની સાથે સંતુલિત આહારનું પણ મહત્વ આપણને જોવા મળતું હોય છે.
અને ગુજરાતી ભોજનની ખાસિયત શું જગબર છે. કે ઘણા લોકો કહે છે કે ગુજરાતી ભોજન થોડું મીઠું હોય છે. મતલબ- સ્વીટ હોય છે પરંતુ- માત્ર એટલું જ નહીં પણ તે ઘણું પૌષ્ટિક પણ હોય છે તમે કીધું એમ ઢોકળા- ખાડવી થેપલા ઊંટયું હમાંડવો દાળ ઢોકળી- અને સૌથી વધારે ફેમસ- ફ ફફડાં જલેબી જેવી વાનગીઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં જ લોકપ્રિય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે- અને ગુજરાતની લોક સંંસ્કૃતિ માં અતિથિ દેવો ભવ- વડીલો નો આદર સહકાર સાદગી- અને સેવા જેવી મૂલ્યવાન પરંપરાઓ- પણ જોવા મળતી હોય છે અને મહાત્મા ગાંધીના- સત્ય અને અહિંસાના વિચારો પણ ગુજરાતની ઓળખનો આ મહત્વનો ભાગ છે. અને આજના આધુનિક યુગમાં પશ્ચિમી સંસ્કૃતિનોો પ્રભાવ- ઘણો વધી રહ્યો છે છતાં પણ- આપણે પોતાની ભાષા લોકગીતો લોકનૃત્યો- હસ્તકલા અને પરંપરાઓને સાચવીને રાખવી જોઈએ- યુવા પેઢી જો પોતાની સંસ્કૃતિ ને જાણશે અને ગૌરવ અનુભવશે- તો આપણો વારસો આવનારી પેઢી સુધી જીવંત રહેશે-
હા સાચી વાત છે તો અને- ગુજરાતની લોકસંસ્કૃતિ માત્ર આપણો વારસો નથી પરંતુ એ આપણી ઓળખ છે. અને તમે કીધું એમ એને સમજવી સાચવવી- અને આગવી પેઢીને પહોંચાડવી એ આપણી જ જવાબદારી છે.
હા. એ જે પોતાની સંસ્કૃતિનું સન્માન કરે છે તેજ પોતાના ભવિષ્યને પણ મજબૂત બનાવે છે.
હા સાચી વાત છે. તો તમારે હા હા સારું- હા